હા મિત્ર નમસ્કાર અવાજ આવે છે હલો
હા મિત્ર
હા મિત્ર અવાજ આવે છે
હા મિત્રો હમણાં અવાજ આવે છે તારો ઘણા દિવસ પછી તમે મને યાત્ર યાદ કરીયુ ને
હા મિત્ર અમારા વિસ્તારમાં મિત્ર એવું છે કે થોડું જયારે પણ મિત્ર ભારે વરસાદ પડતો હોય ત્યારે થોડુ નેટવર્કને એવું જતું રહેતું હોય છે. તો મિત્રો એના લીધે હું તમને કોલ કરી ના શક્યો- અને મિત્ર આજે હું ત તમારા વિ તમારા સાથે એક- ટોપિક વિશે ચર્ચા કરવા જ ર છએ- મિત્રો ટોપિક નું નામ છે જીવનમાં જોખમ લેવું જોઈએ- એના વિશે તો મિત્રો તમે મિત્ર થોડું એના વિશે મને વધુ માહિતી આપશો-
હા મિત્ર જીવનમાં જોખમ તો લેવું જોઈએ પરંતુ મિત્ર- એવું જોખમ લેવું છે કે જેમાં આપણને ખરેખર- અ બેનિફિટ એટલે કે નફો થતો હોય. જેમ કે આપણે એક રીતે વિચાર કરીએ કે- જો આપણને અ જો- ચોરી કરીને પણ આપણને પૈસા મળે અને આપણે મહેનત કરીને પણ પૈસા મળે- તો એના કરતા બેસ્ટ એવું- કે આપણે મહેનત કરીને પૈસા લેવા એ એ આપણે જોખમ ઉઠાવવું જોઈએ- પરંતુ આપણે- જો ચોરી કરીને જોખમ ઉઠાવીશું એમાં પણ આપણને પૈસા મળવાના- ચાન્સીસ ઘણા બધા હોય છે પરંતુ એ- એ આપણને- થોડું તકલીફ પડે છે જો કોઈ અ કાયદેસર રીતે આપણે પકડાય? તો પછી આપણને ઘણી તકલીફ હોય છે પરંતુ એના કરતા કા- તે પેલું કવાય છે ને કાયદેમાં રહે તો ફાયદેમાં રહે- એવું છે મિત્રો એ- કારણે જે આપણે જોખમ હોય છે એ એવું જોખમ લેવું જોઈએ- કે જેના દ્વારા આપણને પ્રોફિટ એટલે કે નફ મળી શકે- અને ખાસ કરીને તો તને વાત કરું તે પ્રમાણે- આપણે આપણા જીવનમાં અ એમ નાનું નાનું જોખમ એટલે કે આપણે કોઈ વધારે મોટું કામ કરવા- હોય પણ એ કામ એવી રીતે આપણે કરવું જે એમ કે જેમમાં આપણે- કહ્યું તે પ્રમાણે નફો થાય અને ખાસ કરીને તો- જે મોટા મોટા વ્યક્તિઓ છે મોટા મોટા- એન્જિનિયરો છે પછી મોટા મોટા ડોક્ટરો છે. એવો જોખમ એના માટે લેતા હોય છે કે જે પોતાનું ઘર- ગુજરાત ચલાવી શકે અને ખાસ કરીને આ- જે ડોક્ટરો હોય છે એને- ભગવાન થી નીચે ગણવામાં આવે છે અને એ લોકો- પોતાની જોખમ હોવા છતાં- કોઈ વ્યક્તિ ન જીવ જાય જાય કે ના જાય- પરંતુ એ લોકો એટલું બધું જોખમ ઉઠાવતા હોય છે કે પોતાનું- પૂરેપૂરું જીવન બચા બચાવવાને માટે લોકો ટ્રાય કરતા હોય છે અને- એ લોકો સફળ થાય છે એવી રીતે આપણે પણ એ- એવું એવું જોખમ ઉઠાવું છે કે જેમાં આપણે- સાચા હોઈએ અને આપણે- જો સાચા ન હોય એવું આપણે જોખમ મોઠા હો ન જોઈએ- એમાં કઈ મિત્રતા એમાં કઈ ખાસ કેવું છે.
હા મિત્રો મિત્રો જોખમ વિશે આપણે વાત કરતા હોઈએ તો મિત્રો જીવનમાં આપણે- કોઈ પણ મિત્રો કામ કરે તો મિત્ર આપણને જોખમ લેવો જ પડે છે. ને મિત્રો જોખમ પણ એવી જ- જગ્યાએ લેવું છે જ્યાં આપને ખરેખર જરૂર હોય અને મિત્ર- જોખમ લેતી વખતે આપણે ઘણું વિચારવું જોઈ કે હા- આપણે જોખમ તો લેતા છે પરંતુ એમાંથી આપણને- યોગી એવો રસ્તો મળે છે? નફો મળશે કે કઈ કઈ રીતે કે એના માટે આપણે પૂર્વ ત્યારે હોવી જોઈએ કોઈ પણ કાર્ય કરવા માટે મિત્ર આપણે પૂર્વ તૈયારી લેવી જ જોઈએ ધારો કે આપણે કોઈ ગવર્મેન્ટ એક્ઝામ આપવાની હોય તો આપણે પહેલાથી જ તૈારી હોવી જોઈએ અને મિત્ર અમુક એવા પણ વિદ્યાર્થીઓ છે જે એક એક અઠવાડયે પછી એજામ છે તો હમણાં એટલે ત્યારે જીડિંગ કરતા હોય છે ત ત એવું ના કરવું જોઈએ એટલે મિત્રો આપણે પૂર્વ તૈયારી હોવી જોઈએ તો મિત્રો આપણે જે પણ આ ટોપિક વિશે ચર્ચા કરવા રહ્યા છે. તો મિત્રો એના વિશે આપણે આગળ આ વાતને લઈ જતા મિત્રો આપણે જ્યારે પણ કોઈ પણ સમયે મિત્ર આપણે જોખમ લેવું જ જોઈએ તો મિત્રો તમે આ વાતને આગળ લઈ જતા તમે બે શબ્દમાં જણાવશો
હા મિત્ર તમે કહ્યું તે પ્રમાણે તમે કતે પ્રમાણે જોખમ એ જરૂરી છે પણ મિત્રો માનવ જીવનમાં જયારે આપણે જોઈએ છે. ત્યારે એ પડકારવાની સંઘર્ષો એ આપણે એ જોખમો હોય છે.
પરંતુ નવી જે આપણને તક મળે છે. અ આપણે જયારે જોખમ ઉઠાવીએ છીએ ત્યારે એ એના કારણે જ આપણે મળત હોય છે પરંતુ જીવનમાં પણ જય્યારે મિત્રો જોખમ ઉઠાવે છે ત્યારે સફળ તા મળવાની પૂરેપૂરી એ ચાન્સ રહેેતા નથી. અને જેના કારણે આપણને ખુબ જ તકલીફ પડે છે પરંતુ આપણે યોગ્ય જોખમ લેવાને આપણે હિંમત રાખીશું મિત્રો ત્યારે એ આપણને ડર તો લાગશે જ પણ જોખમ લેવા માટેથી આપણે બચી જઈશું. જેના કારણે આપણે ઘણી બધી તક ગમા આવી છેું જયારે આપણે સમજદારી પૂર્વક અને આપણે જોખમ લઈશું ત્યારે એ જોખમ લેવામાં આપણને તકલીફ તો પડશે પણ જયારે આપણને સફળતા હલ કરીશું ત્યારે આપણે આપણો આનંદ નું પાન નહી રહે કેવાય છે ને મિત્ર કે જોખમ વિના શ ફડતા હ એક કહેવત બહ ગજબની કહેવત છે. કે જેમાં જોખમ ન હોય તો આપણે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. એટલે આપણે એવી પરિસ્થિતિ નું મૂલ્યાંકન કરવા જોઈએ કે દાખલા તરીકે હું તમને કેમ કે અ અહિયાં ઉનાળા દરમિયાન આ કે તે ઘરોમાં અથવા છે. ફેક્ટરીમાં આગ લાગી આગ લાગી શકે છે. પણ એમાં બેનિફિટ વધારે પણ એના એના આગળ પાછળ આપણે જો ફાયર બ્રિગેડ ની જાણ કરી નીતના ચોવીસ કલાક બંદોબસ્ત મુકાવ દે તો આપણને પ્રોફિટ બની શકે છે અને આપણું કઈ થાય છે અને જોખમ નો અર્થ એવો નથી કે બેદરકાર રહેવું જોખમ નો અર્થ આપણે એવી રી હિંમત પૂર્વક નિર્ણય લેવો જોઈએ જેના કારણે આપણે જો સારું નિર્ણય લેેશુ તો આપણને સફળતા કરતા સફળતા જયારે આપણને મળશે ત્યારે આપણને ખૂબ જ એટલે ખુબ જ આપણે એમાં આનંદ નો પાર મળે છે ખાસ કરીને તમને કેવું તો વિદ્યાર્થી જીવનમાં આપણે જયારે હોઈએ છીએ. ત્યારે આપણે સ્પર્ધાઓમાં અને ખેતી માં નવી નવી જે પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. એ પણ હું નવી નવી ભાગ લેઉ ખાસ કરીને જે વેપારીઓ છે નવું નવું સ્ટાર્ટઅપ કરે છે એમાં ઘણું બધું જોખમ હોય છે જેમાં કે પાંચ લાખ રૂપિયા ઇન્વ ઇન્વેસ્ટ કર્યા હોય તો એ પાંચે પાંચ લાખ રૂપિયા ગુમાવાનો પણ છતાં પણ એ પ્રયત્ન કરે છે અને કોઈ પણ દિવસ એવું થતું હોય છે કે એ લો પાંચ લાખ કરતા જયારે વધારે બેનિફિટ ત્યારે એ ઘણો આનંદ થાય છે એ એક જોખમનુ જ કારણ છે. અને ખાસ કરીને એના કરતા આમ કેટલી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. અને આટલું બધું મુશ્કેલીનો સામનો કરવા છતાં પણ એ વ્યક્તિ પોતાને આગળ અને આગળ જ લઈ જાય છે અને એ ખુબ જ પોતાને આત્મ વિત્વ આત્મવિશ્વાસ કરે છે અને પોતાની શાબાશી પણ આપે છે. અને ખાસ કરીને આપણે હું તને કેવુતો જીવનમાં આપણે સફળતા મેળવવા માટે આપણે યો જોખમ લેવું અનિવાર્ય છે કોઈ વખત ડર લાગે કોઈ વખત સંકોચ લાગે પણ એના કરતા બે સારી રીતે જીવનમાં આપણે જોખમ ઉઠાવીને અને જોખમ ઉઠાવીને મહેનત કરે અને સમજદારીથી આપણે જો કામ લઈએ ને. તો એ જોખમ આપણા માટે આશીર્વાદ રુપ ગણવામાં આવે છે. અને આપણે જીવનમાં પૂરેપૂરા સાકાર થઈ જઈ છે ત્યારે આપણને ખુબ જ મજા અને આનંદ ને લાગણી અનુભવાય છે એમાં મિત્રો હજુ તો કઈ કેવા માંગે છે.
હા મિત્ર ચોક્કસ હું કેવવા માંગુ છું અને મિત્રો આપણે જોવા જઈએ તો વેપારીઓ છે એ લોકો ઘણું બધું જોખમ ઉઠાવતા હોય છે. તો ખાસ કરીને મિત્ર એ લોકો જથ્થાબંધ જે પણ સામાન લાવતા હોય છે. તો એકમાં એ લોકોને ડર તો હોય જ છે કે આટલો સામાન વેચાઈ જશે કે નહી. તો મિત્રો એમને ઘણો બધો ડર હોય છે પરંતુ એ લોકો એ લોકો જોખમ ઉઠાવે સે. કારણ કે એ લોકોને પણ જોખમ જોખમ લેવાનું તો બનતું જ હોય જે કારણ કે. એ લોકોને જયારે પણ કોઈ ધંધો શરૂ કરવા પેલા તો એ લોકોને ખોટ નફો તો થતો જ હોય છે. અને આપણે મિત્ર જોવા જઈએ તો જોખમ એ એવું છે કે આપણે કોઈ પણ સં સંજોગોમાં આવી શકે છે. આપણે મિત્ર જયારે પણ કોઈ કામ કરીએ એમાં આપણને આપણે સો ટકા તો આપણને સફળતા મળતી નથી અને મિત્રો કોઈ પણ આપણે કામ કરીએ કે કોઈ એવી જગ્યા આપણે હોઈએ. જે આપણે રીડિંગ કરતા હોઈએ અને આપણે કોઈ ગોવરમેન્ટન એઝામ આપીએ. તો મિત્રો એમાં પણ આપણને સફળતા મળે અને સફળતા ના પણ મળે. તો એનાથી આપણે મિત્રો ડરવું નહી ગભરાવું નહી. કારણ કે ક્યારે પણ કોઈને નસીબમાં લખીને આવેલું નથી કે તમને સફળતા જ મળશે. તો મિત્રો આવી આપણે જે મહત્વની બાબતો છે. એ આપણે ધ્યાન રાખવી જોઈએ કે આપણે કઈ રીતે કાર્ય કરવું જોઈએ અને એમાં સફળતા મળશે કે નહી. આવી જે બાબતો છે એ આપણના માટે ખૂબ જ મહત્વની છે. અને મિત્ર તમે જે આટલી કિમ કિંમતી વાત કીધી. મને ખુબ જ યોગ્ય લાગી કારણ કે આજના સમયમાં મિત્ર કોઈના પર પર આટલો સમય ન હોય કે આટલી કિંમતી વાત અને મહત્વની જે સમજ આપવાની હોય એકબીજાને એવી કોઈના પર હોતી નથી. અને મિત્રો તમે તમે જે તમને સમય આપ્યો મિત્ર એના બદલ મિત્રો ખુબ ખુબ આભાર મિત્ર.